બસ મજામાં તમે
બસ બસ મજામાં તો હું ક્યો તમે
હું કેવ બસ શાંતિ
સંતી છે બસ બસ આટલા એ શાંતિ છે વરસાદ આવ્યા કરતી હવારથી હમણાં થોડીક વાર વરસાદ થોડી ઉઈ બી એટલે તાપ આઇવો સુરજ નીકળડ્યું એમ તમારે ત્યાં કેવું છે વ-વરસાદ
હલો બસ વરસાદ તો અહીં કસ નથી ભાઈ વર્ષદ ની પડતો
હું વાત કરો આટલે થી આટલે આપડે જયારે ત્યાં બે દિવસ હમણાં થોડોક-થોડોક શાંત થયો છે સારું એટલે અ ઘણા એ બધા
ભાઈ તો મેં હુ પૂછ્યું તને
હા બોલો નને
આપડા કોલ પર વાત કરીએ તો કેટલી વાર લગીને વાત કરવાની એવું છે એટલે પછી હું થાય એટલે એક કોલ મૂકે એટલે પછી હું મલે?
એ તમને મે પછી કેવા આજે કઈ ટોપિક પર ડિસ્કસ કરીએ?
આજે તમે કોઈ કોઈ ભી. જેવું કોઈ પણ ટોપિક પર હા કરો કરો.
શું કેવો તમે ક્રિકેટ જોઓ તમે? કઈ ટીમને સપોર્ટ કરો તમે? મુંબઈને આ મુંબઈ, રોહિત શર્મા. હા આપડે આગલા વર્ષે તો એટલે આઈપીએલમાં મુંબઈ એવી રમમિ. પૂછો નઈ કેમ કે એ લોકનું એક પ્રાણ ક્રિકેટ હોય કે એ લોકને રમવાનું હોય પણ એ લોકો એવું ક્રિકેટ રામ રમાય
હા તેજ તો.
. હા કેમકે બહ એક્સેપ્રેશન હતું કેમકે ટી મે એ લોકો એવું જ બનાવ્યા હતા ને તમે પૂછો ના. એવું લાગતું હતો કે ભાઈ એ લોકે એમ. સેમીફાઈનલ ફાાઈનલ તો એ લોકો રમે એમ.
તમારી ટીમ તો આસી બી.
હા આરસી આરસી આપડે તો આરસી બે વરષ થઈ ગયા. બે વરષથી હારૂ રમતા છે, આરસીબીવાળા
હમ, મન ખબર આપડે તે દાડે વાત કરીલી ખબર
હા ખબર આરસીપી એટલે આપડે એ બી હતું કે મુંબઈ ભી કઈ હારું કરીએ એટલે મુંબઈ. તો સપોર્ટ કરવા. નું જ કેમ આપડે રોહિત શર્મા ને જસપ્રીત બુમરાહ અને પછી હાર્દિક પંડ્યા બે-ત્રણ જણાએ
શું કેવો બે મિન કે ભાઈ બે મિનટોમાં અવાજ નથી આવતો ખર હ બોલોની.
હા એટલે મેમ કેવું કે રોહિત શર્મા આપડે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પાંડ્યા બો બધા એમ સુપરસ્ટાર હતા, તો આપડને તો એવું નથી કે આરસીપીના આરસીપી સપોર્ટ કરીએ. આપડે બધાને સપોર્ટ કરીએ. એમ જે આપડે ઇન્ડિયા નો રમે એ લોકોકને બી સપોર્ટ કરવાનો હોય.
હમ્મ.
હા.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
તો હું કેવ તમે પછી આપણા તમે ઇન્ડિયા.
શું કયો? હા, હારી ગયા, હારી ગયાને. બનદેવ બંદે મેચ હારી ગયા ને એ લોકો.
હઅ, એજ ખબર નઈ કેવું રમતા છે એ લોકો કેમ કે, આ એટલું મોટું બ્રાન્ચ
ટીમ બી ની વુમન્સ, વુમન્સ બી ની આયવું ને ની મેન્સ આયવા.
હા અને કેમ કે એ લોકો ન એવું એ છે ને આ જે આપડે આયર્લેન્ડ ક્રિકે કેટ નું છે. એ લોકો એમ એ લોકો કે હું કે ખબર તમને કે, વર્લ્ડ કપ વર્લ્ડ કપ નઈ જીતવાની, આપડે તો હું ઇન્ડિયા
હા આ ગૌતમ ગંભીર છે. હાલો.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
કઈ આવડે નહી અને કોચબોચ કરતા.
આપડે બસ
ફર ટીમ પાડીડી છે જોુ ને
હા એજ કેમ કે બહ એમ એક્સેપ્ટેશન હતું શ્રેય કેપ્ટનસી આવીી ને પછી સારું રામે એમ કરીને પછી એ લોકો કે હું ક હું કે ભાઈ કેમ કે ઇન્ડિયામાં એટલું ક્રેઝ છે તમે જો એટલે બધા બધા જ ઘર માં એક હોય કે મને ક્રિકેટ રમવાનું છે મારે એકેડેમી જવાનું હોય કેમ કે ક્રિકેટ ના લીધે બહુ પ્રેમ છે આપણે ઇન્ડિયામાં બહુ સપોર્ટ બી કરે
તમારું કેવા માંગે આ
કઈ નહીંાર હવે હારું હવે થઈ ગયું તો થઈ ગયું હવે બીજું તો હું હવે સારું રમવું જોઈ એમ
હમણાં પછી ઈંગ્લેન્ડ ખાતે બી આપે ઇન્ડિયા મે હા પંદર વીસ દિવસ પછી આજના પંદર વીસ દિવસ પછી ઈંગ્લેન્ડ હતા એ મેચ છે ઈંગ્લેન્ડમાં તો એલે કે આયર્લેન્ડ થી હારી ગયા તો પછી ઈંગ્લેન્ડ કેવી રીતે જીતવાના એ મને ખબર નથી પડતો
કે
કઈ ના કઈ એમ બ બધા ટીમને બધા બનીને એ લોકોને કરવું જ પડે
હમ
તમે રમો ક્રિકેટ
હાાર બહુ રમી્યા અત્યારે રમીને આવ વગેરે
હું વાત કરો વરસાદ વરસાદ નથી છે આટલે વરસાદ આવી એટલે અમે તો રમવાનું હોય તો બી રમાય આપણાથી
હ આમાં તો ચાલુ છે મોનસૂન ક્રિકેટ બધું
હા મોનસૂન એટલે વરસાદમાં ભી ર સરસ મજા આવેી કેમકે તમે હા ઓકે ઓકે મહારાષ્ટ્ર વર
શું કેયા
વરસાદ લ નથી મહારાષ્ટ્રમાં
ના નથી એટલે તો તમ કેમ કે અહીયા બહુ મજા આવે છે રમવાની
હા આપડે તો આટલે ગુજરાતમાં તમે જ એટલે વરસાદ આવે તો બી લોકો એટલા ક્રિકેટલે
અમારા હમ તો બોમ્બે બાજુ છે ને આપડા ફર્લકાજી પવન કે ને અમકરણ અંબાલા
હ ટેનિસ પ્લેયર બધા ટેનિસ ટેનિસ નો બી સારું ચાલતું છે સ તમે જો એટલે પેલા ટેનિસ નો એટલે એ બધું એ બધું આપતા નથી હતા એ લોકો પણ આજના ટાઈમ પર તમે જો તો ટેનિસ ને બી કેટલા લોકો એ આપે ટુર્નામેન્ટ કરાવીએ
હની સજરમ્યા મેરા
હા ટેનિસ જ રમાય આપડે થી કેમ કે આપડે તો ગલી ક્રિકેટ એ બધું રમીએને આપડણે ગ્રાઉન્ડ પર રમે વાર સમજ પડે ગલી ક્રિકેટ પર સીઝનથી રમીએ એટલે કઈ ગલી ક્રિકેટમાં સીઝન થી રમે તો પટી જાય ભાઈ
ન અમે નહી અમે તો ભાઈ ગ્રાઉન્ડ પર જઈ રમીએ.
હા મારા ત્યાં ગ્રાઉન્ડ છે પણ હું ગ્રાઉન્ડ પેલા સારું હતું ને પછી ત્યાં ગ્રાઉન્ડ પર મેરેજ તો પછી એ પીચ આખું પીચ વીચ બધું બગાડી કાઢ્યું. પછી હમણાં હમણાં વરસા ચાલુ એટલે ગ્રાઉન્ડ પર ન રમાય એક વખત ગલી ક્રિકેટ પર રમાય આપણાથી
હમ.
શું કયો તમે બીજું?
બસ કઈ નઈ મને પેલું સમજાવોને જ પેલું
એ મેં તમને સમજાવવા એ તમને સમજાવ એ બધું ટોપિક શું આપડે ડિસ્કસ નહી કરાય. તમે ક્રિકેટ આપ ટોપિક આપણું પત્યું નથી હજુ એમ. હા અને કેમ કે ક્રિકેટ હમ હમ પછી તમે ફીફા વર્લ્ડ કપ જોતાવશો ફીફા વર્લ્ડ કપ?
શું કેવું?
હમણાં જે ફીફા વલ્ડ કપ ચાલતું છે તે.
ના ફૂટબોલ વુટબોલ કઈ નહીં આપડને ક્રિકેટ માં ઇન્ટરેસ્ટ.
આપણા ઈન્ડિયામાં તો એવું જ છે કેમ કે બહારના દેશમાં શું થાય ખબર તમને? કે બધા સ્પોર્ટ્સને એ લોકો બરાબર એ લોકો સપોર્ટ કર્યા આપણે આપણે ઇન્ડિયા માં પ્રોબલેમ છે એટલે મેં ભી પોતે એટું એટલું બધું નહી સપોર્ટ કરું. પણ આપડા ઇન્ડિયામાં એક ખાસ એમ છે કે બધા લોકો કે બહુ બહુ ઓછા લોકો ફૂટબોલને જે સપોર્ટ કરીએ. મારા હિસાબથી તો સપોર્ટ કરવો જોઈએ કેમ કે એક એક- બે ભી સ્પોર્ટ આપણે ઇન્ડિયામાં ઇન્ડિયા વાળા. આપ સુન્યું છે કેટલો મોટો લેજેન્ડ હતો રિટાયર થઈ ગયો. અને મારા હિસાબ થી આજ થી દસ. વર્ષ પછી તમે જો તો ફીફા વર્લ્ડ કપ માં આપણે ઇન્ડિયા બી ક્વોલિફાય થાય. આ વર્ષે તો નથી થયું કેમ કે કે એ લોકો હારું નથી એમાં મને લાગે કે ભાઈ હા નેક્સ ટુ નેક્સ્ટ આવે તો કદાચ ઇન્ડિયા આપણે રમી. એમાં
હા.
આપડે મેસી અર્જુન મળી મેસી ને રોનાલ્ડો બધું બધા અલગ રમતા જ છે પણ મારા હિસાબથી લોકો તો રિટાયર થઈ ગયા અત્યાર સુધી ને એમ એમ એ બી ન્યુઝ બી આવ્યું છે ન્યુઝ બી આવ્યું છે કે આપડે બે હજાર ત્રીસ માં કે એકત્રીસ માં ફીફા વર્લ્ડ કપ થવાનું તો ઇન્ડિયા હોસ્ટ કરવાનો એટલે ઇન્ડિયા હોસ્ટ કરશે. તો આપણે ઈન્ડિયા રમાય એમ.
હા હા હા. હ.
તમે તમે પછી બીજા કોઈ સ્પોર્ટ્સ એમ તમે રમો?
બીજું કંઇ કઈ જ નહીં ક્રિકેટ ખાલી ક્રિકેટ નો જ ઘણો શોખ. રાત દહાડો એમાં જ છે આપડો બસ તો બહુ આગ્યા આગ બહુ દૂર દૂર લગી. રમ્યાઉ લય. હમ બહુ બહુ.
આવો તો પછી એક વાર કરીએ આપડે પછી કરી એકાદ વાર ગુજરાત વર્સેસ મહારાષ્ટ્ર.
હમ હા.
તો પછી આપડે શું કે? પછી તમે એકેડેમી વકેેડેમી જાઓ ક્યાંય?
ના કઈ જ નહી કઈ જ નહી કઈ જ નહી આપડે ઘેર જ નેટ નેટ. પ્રેકસ નેટ પ્રેક્ટસ હમ પ
કે સારું સારું કેવા કેમ કે એ બધું થી આપણે ક્રિકેટ રમાથી આપણે હું શરીરમાં એમ જે લોકો મારા તો માર આ કહેવાનું છે કે આપણે જે સ્ટ્રેસ હોય ને મારે તો ક્રિકેટ રમે એટલે સ્ટ્રેસ આપખવું નીકળી બહારું લાગે
અચછા
જે તમને ગમે ને તમે તે કરો તો તમને એમ
હમ બરાબર. આપડે ક્રિકેટ નો જ ગાંડો શોખ છે ભાઈ બીજું કોઈ નહી બીજો કોઈ સ્પોર્ટ નો નહી
સારું છે મારે સાથે એમ એવું કઈ ના થી બધું સ્પોર્ટ રમવાનું મારે તો ફટબોલી રમવું ને ક્રિકેટી રમું ને કેરમ ચેસ
આપણા જ ન ભાઈ ખાલી ક્રી કેટ આપડે તો નવસારી થી અહીિયાયા લગીને રમાવલો છું મહારાષ્ટ્ર
ઓકે તમે આપણા તમે નવસારી રહો હા હા ખબર ખબર એ તો ખબર આપડેને પણ એવું દિમાગ થી નીકળી જાય પછી થઈ ગયું ચાય નાસ્તો બધું.
બસ અત્યારે જ આવવાને ચાાય નાસ્તો કરીને વહેણ બેહણા પાયા દુ ના ને બસ બેઠા જ છે હવે હા. હા તો વાર છે ત્રણ ચાર દિવસ પછી કક ટુર્મેન્ટ ચાલુ થઈ ગઈ અહીંયા એટલે ના
ઓકે ટુર્નામેન્ટ ક્યારે છે એટલે તમારું હમણાં
આજે બે મેચ રમાય જેમાંથી ખાલી ગેલા એકસો વીસ રન મારા
ઓકે તમે એકસો બીસ માં કે આખું ટીમ ની વાત
એકલો એકલો એકલો. ભાઈ એટલા ના નાઈ નહી નહી આઠ ઓવર આઠ હમ.
ઓપનર તો તમે ઓપનર કે તમે કઈ પોઝિશન પર. તો બેવ મેચ હાઇરા કે એટલે
જીતી ગયા બન દેવ બન દેવ જીતી ગયા.
તો પછી કાલે કયું સેમીફાઈનલ ક્વાર્ટર ફાઈઇનલ કયું મેચ છે કાલે
ના હજુ છે બાકી અ તો તો ફાઈનલ કોણ ચાર પાંચ દિવસ પછી છે બહુ બધી ટીમ છે ને ભાઈ હ એટલાની ટીમ થોડી હોય કેઈ
એ તો છે તો પણ સારું કેવાય કને અમે જ રમતા રહો પછી હારું કરો કેમ કે ટુર્નામેન્ટ એ બધું હમણાંજ છે જે બી છે પછી મોટા થઈ જાય એના પછી કઈ નહી આપણને એ બધું નઈ મળે રમવાનું.
હા.
બીજું તો કઈ નઈ કે તમારા સાથે આ ટોપિક પર તો મજા આવ મારે સરસ લાગ્યું વાત કરવામાં તમે આ તમારી સાથે વાત કરવા આનંદ ભી આવ્યો સરસ ભી લાગ ગ્યું તમારું ખુબ ખુબ આભાર.
હા હ છે.
હલો. હલો.
હેલો.
હલો.
કટ કટ કરો નહી તમારી સાથેથી મારા સાથે કટ તમારે હા હા